હલો હા ક્યા છે
મેં ઘર હૈ ઘર હૈ મારી ઘર હૈ
એવું છે તારું ઘર એટલે અલગ છે
હા બે ઘર મારા
હંમ કા સે માસીને તો થઇ ગયું બધું
હા પટી ગયું
હમ
કર આય કરી આયવી બરિયા વહાટા હા મમ્મી ને લાવી દાદી ને લેવા ગયી પછી પેલી બા ને લેવા એ કોસંબા એ છી પછી આવીને જસ બે જસ તારી માટે ચાવી કરી ને તો તારો જ ફોન આવ્યો
એવું કે
હમ
શું કરે છે એમને
જસ બેઠી બાર હું કેય તો ચાઇ બાઈ પીધું હા હું હોય ગેલી પહી સપેલા પવન લોક ને મુકવા ગઈ પવનલોક ને મૂકીને મમ્મ હા મમ્મી હાથે કામ કરવા ગયા કામ કરીને મમ્મી ને દાડી ને લેવા બા ને લઈને હા હા ચાન
હમ દીદી બી આવેલી
હા દીદી ભાઈ ને અ આપડે હ માસી હા
માસી આવેલી
માજ ની આવેલા ની લાવાનું
બોલ
કઇની
ત ચાઇ બાઈ પીધું
હા તુંએ
ઘરે પટી ગયેલી ચાઇ પૂરી થઈ ગયેલી એમે જ ગયા કયરી
તો તારે બનાવી લેવાનું પાછું તન બનાવતા તો આવડે મસ્ત બનાવે તું માસી કરતા તો હારું જ બનાવે
હ હ હ હાચેને.
હમ્મ.
ખબર નહી બનાવે માટે કંઈમાં ટી શર્ટની હોય. ખનું માટે હમ હાચુ જ કવ મેં તો.
માણામાં ટેસ્ટી નહી મળે તો.
ખાલી નોનવેજ હારું બનાવે.
હા બોલવામાં ટેસ્ટ નહીં હોય ને બ.
નોનવેજ હારુ બનાવે બીજું કઈ ની. બોલ શાંતિ.
હમ.
એક તો મેં ટાઈમટેબલ મોકલી દીધું.
હા.
એટલે જૂના ટાઈમ ટેબલ કે નવું બનાવેલું. હમણે તો જોને બદલી કાઢ્યું બે ત્રણ ત્રીજી વાર બદલું અમારુ તો. ટાઈમ ટે એજ વસ્તુ છે મતલબ લેક્ચર એજ છે ખાલી. ને હું કરું જે થિયરી ના એ હાતે બે આવતા હતા ને. હ હા તે એક. તે બે નહી લેવાય અલગ અલગ મૂકી દીધું કે છે ને એક કન્ટિન્યુ બેસે ને. તો બહુ ઊંઘ આવે ને પછી. જે છે ને કોઈ કો કોઈનું જેમ કે એક બે વાર. ક્લાસ એક જ સાથે આવી ગાય ને તો રજા અગર હોય ને તો. ક તો રજા હોય ને તો બી તહેવાર વહેવાર ન તો. બે બે હાથે જયા કરે એટલે છે ને એક એક જ લેવાનું એટલે છે ને મે એમ કીધું. કે અલગ અલગ કરાય મુકે હા એ. તમને કઈ જ ગઈને સોમવાર આજે કાલે જ પેલું આવી ગયું ને ટાઈમટેબલ મોકલી દીધું.
એવુ કે અમારે તો.
પેલા જે મેડમ હતો ને એમને કીધલું ને સોમવારે મેં હું નહીં આવીશ તો એમ કરને પછીધું ને તો હા જે. શિયાણે છે ને પેલું હું કઈ મે. વોટ્સઅપ પર છે ને મને લખીને મોકલલું કે હું આવતા આવતા અઠવાડિયે બધા બધા ક્લાસ. હા મતલબ બધી દિવસ આવવા.
તો કાલે ની મલે.
કાલે આખા દિવસે એમના જ છે એમના જ મોઢા જોવાના છે આપડાને એટલે બે. એ એમણે છે ને બે સબ્જેક્ટ લઈએ એટલે એકાઉન્ટ નું સેવ સેવન છે તે બી એજ કરે ને નાઈન બી એ. રા એટલે છે ને એમના ચારે ચાર છે. હમ. એટલે ચારે ચાર એમના જ ભણ્યા કરવાના એટલે બે પેલા બે પીરયડમાં છે ને એલે શું કે. પોતાનું બીજા સબ્જેક્ટ નું કરાવે ને પેલા બીજા સેલા બે માં બીજા નું કરાવે.
અચ્છા અચ્છા બરાબર.
હવે કન્ટિન્યૂ લખાવ્યા જ કરતા હોય. આપણું છે ને હમ. પછી છે ને આપણે લખ્યા કરીએ ને એટલી સ્પીડ માં બોલવા લાગે ને આપડેથી લખાય જ નહી ને પછી હાથ દુખવા લાગે ને. પહિ તો અમને જોર માં કે આપડે હો મેમ ધીમે કર એમ કરીને.
હ હ.
હા બઉ જોરમાં લખ એ લખ લખાવા લાગ્યા ને ચાલુ બઉ સ્પીડ માં લખાવયા જ કરે કન. ટિન્યુ લખાવ્યા કરે ત્રણ પેજ તો પાક્કું લખાવ એક લેક્ચર માં.
મા કસમ.
હા બોલકા હમણાં જોન પહેલા જ દિવસે ની ગેલા ત્યારે દસ દિવ અગયાર. પેજ નું તોમે છોડેલું પછી સ્ટાર્ટ કરેલું અગિયાર પેજ લખાવેલો એમને. હા અગયાર વધા એક જ દિવસમાં
થ થઈ
પેલા પેલા બે પીજામાં અગિયાર ને બીજામાં બીજામાં ચાર
બરાબર મેં કે વિચાર્યું કાલે આપડે જાતે
નાઈ
હ.
મોટા સપના નહીં જો બહુ ફરવાનું નહીં ભણવા પડ્યાના. અચ્છા, તારા તો પટી જાય, તારા તો પટી જાય તારા. તો સવારનું હોય મારું તો બોપરનું હોય. ચીખુ આવે હું હમણાં, હ બવ ત બતાવો. હા.
એને મેં ફોન કર્યો ત ભાઈ ફોન બી ન કરે ફોન કરે કે ન કરે.
એની ઉચ્ચ જય એનું કામ હોય ને ત્યારે ઉચ્ચકેના. તો આપડે જયારે એનું ભલું કરવા માંગે ને ત્યારે એવું. હ અરે તો ખ મુજકે, ને બોલવા દેવું નથી.
હું.
અને આપણે આપડે એને ખોટા દેખાઈએ. ના તો ફોન રાખે. કોઈને આવત.
હા. હાલો હા. હાલો. હાલો. હું.